હ
બોલો ગુ.
બરોબર હ ફોન કર હલો ફોન કર તને થઈ જ એમ તો
હા.
ફોન કટ ચમ થઈ જ્યો
હારો કટ થઇ જયો અવાજ આવતો નહિ.
તમારો અવાજ આવતો ન કાપીને ફીરથી કરજો.
હલો.
હા આયો આયો બોલો.
પવન બહુ આવે તમારું અંદરજ વધારે આવે ને.
વાયરો હે એટલે હ હ વાયરો હે.
બાર હતા બાર.
હ હમ વાતાવરણ વરસાદ જેવું હોય ને એટલે.
વાદળો
હઅ એવું હે ને વાતાવરણ એટલે.
હા. ના ના તારુડિયા નહી નેકળ્યા કોન વરસાદ આવે એવું વાતાવરણ હે.
હા?
અમારે તો
અવાજ આવતો નહિ તમારો.
તો અમાર તો બે પોચ તારા જેવું દેખાય એમ કઉ.
હા, હોય તો અમારું કોણ વરસાદ નું વાત વરણ વરસાદ આવે એવું.
એ એવું એમને?
હમ આવે તો સારું વળી પાક વાક અમારો કો કોમ થાય.
હમ હમ હમ.
પણ આવતો નહી.
શું ખબર છે કોઈ બાજરી ન ભાવ હે ?
બાજરો ને ખબર નઈ હો.
ઈ ચમ કે અમે વાવતા નહ એટલે ખબર જ નહિ હવે. કાલ ગંદમાં જોઈ
હા.
હવે સોમવારે જો તને ખબર પડે છેમ કે રાઇવારની તો ખુલ્લું ના હોય ને બધું.
રવિવાર ની કાલ તો રજા છે ને.
હમ.
બરોબર બરોબર હાચી વાત બાજરી નો ભાવ શું હો બાજરી ન બાજરી ન મારા જવાનુંતું નઈ ને લઈ બાજુ તમારે જું હોય તો ભૂલજો કે રસ્તા બાજુ ન ભાવું આપડે શું હોય રસ્તાજ મને મને વાત મને વાત મળી રસ્તા બાજ ન આ વખત બીજી વાત ન વધારે.
હ વધારે હ છેમ કે સીઝન હેને એની. બીજ વાર આની આવ ભાવની. એટલે ચમ બાજુ
બ બાજરી વાવાછા બાજરી વાઈતી.
તે આપડે હજુ એક બે દણ વરસાદ પડે અને પહ આવે તો બાજરી સારી થાય.
હ વરસાદ મારો ઓછી જ્યારે આવે વરસાદ ના આવે તો ના આપડ તો પહુ આપડ તો હ બાજરી પઈ લઈ ના કરીએ ને પ પાહડ પડે ને બાજરી.
હમ તો કોઈ કોમ ના થાય
પાહન પન
હમ તો ફેરથી વાવી પડે એવું થાય કોણ
હ ચ ના કરડતા જલા વાઈદી છે એ બાજબ હારથી નહી થાય તો હા
ગાયડું ચાલ હો.
ચલો અ તો રાાયડા નો ભાવે સારો હોય છે કારણ કે રાાયડા એટલા બધા થિયા નથી.
હમ પેલી મચ્છી કેને મચ્છી બહ આવે.
માછી આઈગી તી એમ?
હમમમ ઈ બઉુ આવે માર કોરે.
એ તમારી દવા આવે ને દવા છોંટી દેવાની
દાવા પણ છોટી સોટી એરંડમ વડી પેલા કાતરા આવે જાય તો
હરંડા આવે ને એરંડા આપડે એમાં પેલા કાતરા પડે
હમ મટલે કોન બાજુખાય છે માળ નાને બળ ના પતંગ બહુ કઈ જાય એડો
એરેો હુપુંઈધ એને
હમમ
હમ હમ એના મોટા હોતા છે ને વા તો
મોટા થાય વળી પણ
હમ હમ હમ બરોબર છેટલા પાણી પાવા પડે તમારે એટલા હલો
હ હ
હલો હલો હલો હલો તમારે હેર નામ જેટલો કોની પાાવવા પડે એમ બઉ
હાલો
અવાજ આવ્યો
હલો
હાલો
હલો હલો
બોલો ક બોલો
હ તમારે એડમચલો કોણી પાાવો પડે
હાલો
હ તમારે હરડડાામ જેટલા કોની પાવા પડે એમ ત વાર કે બે વાર કે વાર છેટલી વાર હ બ બોલ
હાલો
અવાજ આવ્યો હલો હલો હલો હલો
હાલો
અવાજ આવ્યો હલો
હમ